હલો. હલો, હલો, અવાજ આવે છે? તમારો અવાજ નથી આવતો. હમ્મ. જય શ્રી ક્રષ્ણ. હમ્મ.
મારો અવાજ આવે છે?
હા, એકદમ ઝીણો ઝીણો આવે છે, આવે છે.
બોલો, મજામાં.
હા હવે આ આવેજ આજે આપણે દિવાળી વિશે થોડીક વાત કરશું, આજનો આપણો ટોપિક છે દિવાળી કેમકે અત્યારે હું જે હમણાં એ આવતા મહિના તે આ વૈશાખ મહિના છે, જેઠ મહિના પછી છે ને બધા વાર તહેવારો શરૂ થઈ જશે, તો આજે આપણે દિવાળીનું શુ મહત્ત્વ છે આપણા જીવનમાં એના વિશે થોડીક વાત કરીએ, શું કેવું છે તમારે?? દિવાળીમાં કેવી કેવું કરો શું કરો તમે એમાં
નાના હતા ત્યારે ખૂબ આનંદ કરતા, દિવાળીમાં અમારા દાદા અને બધા મોટું ફેમિલી હતું એટલે બધા હા. અવાજ આવે છે હા દિવાળી માં તો બધા ખૂબ આનંદ કરતા ભેગા થઈને અને ખાસ કરીને દિવાળી તો ફટાકડાને એ ફોડતા દિવાળીના એકચુલી દિવાળી આવે એટલે અમારા બાળકોને અહીં તે જ્યારે અમે બાળકો હતા ત્યારે તો અમારે વેકેશન પડી જતું સ્કૂલમાં અને દિવાળી એટલે આનંદ, આનંદ દિવાળીની શરૂઆત ધનતેરસથી થઈ જતી અને ધનતેરસથી તે સુધી કિન્યુસ બધા તહેવાર વચ્ચે પછી ત્રીજ ચોથ છોડી અને પાછું લાભ ચોથ લાભ પાંચમ એવી રીતે ધનતેરસ થી લઈ અને પાંચમ સુધી ખૂબ બધા આનંદ કરતા બધા આખું મોટું કુટુંબ હતું એટલે બધા હળી મળી ભેગા થઈ એકબીજાને ખાસ કરીને જે દિવાળીના પછીના દિવસે બેસતા વર્ષના દિવસે નવા વરષ શરૂ થાય ગુજરાતી લોકોનું એટલે બધા એક મોટા વડીલોને નવા નવા કપડાં પહેરીને વડીલોને પગે લાગવા જાય અને અમે નાના હતા ત્યારે વડીલો જે કાંઈ એના આશીર્વાદ સ્વરૂપે જે કઈ થોડા ઘણા પૈસા આપતા એ પૈસા લેવામાં અમને ખુબ આનંદ આવતો.
હમ એ પૈસા એ લોકોને એક આશીર્વાદ હતા એ લોકોના જે પૈસા હતા એ ભલે થોડા હતા પણ એમાં એનો આશીર્વાદ સમાયેલો હતો અને એ નાના બાળકોને ગમતું આનંદ આવતો એનાથી એ લોકોને એટલે એ વડીલોને મળવા જાય કે ચાલો ભાઈ આપણે આજે આવડીલને મળી આવીએ કરીને અને એ બને કુટુંબ ભાવના બધામાં વધે એ લોકો બધા ભેગા થાય દૂર દૂર રહેતા બધા છોકરા હોય ફેમિલી હોય તો એ દિવાળીની જે રજા પડે છે ત્યારે એ લોકો બધા ઘરે આવે છે તો ઇ બાને ફેમિલી સાથે મળી અને દિવાળી જેવો સરસ તહેવાર છે એની સરસ રીતે ઉજવણી કરે છે સાથે બધા મળીને નાસ્તાઓ બનાવે છે બધા વિવિધ ટાઈપના નાસ્તાઓ બનાવે છે પછી નાના છોકરાઓ છે એ ફટાકડાઓ ફોડે છે ઘરની લેડીઝ છે એ આખા ઘરની સાફ સફાઈ કરે છે રેગ્યુલર તો એ લોકો કરતા જ હોઈએ ઘરની સાફ સફાઈ પણ જ્યારે દિવાળી આવે છે ત્યારે તો કંઈક વિશેષ જ ઘરની સાફ સફાઈ કરી નાખે છે જાણે ઇ જ દિવાળીનું મહત્ત્વ છે એને એક બીજું મહત્ત્વ છે કે રામચંદ્રજી ભગવાનને રાવણ સાથે યુદ્ધ કરી અને અયોધ્યા પાછા ફર્યા અને ત્યારે જે લોકોએ એનું સ્વાગત કર્યું હતું એનું પણ એક બહુ સરસ મહત્ત્વ છે એટલે લોકો ઘેર ઘેર દીવા પ્રગટાવી અને ઘરને સુશોભિત કરે છે રંગોળી પૂરે છે દીવાઓ પ્રગટાવે છે અને સરસ ઓલું કરે છે અને અને એટ ઘરના માણસો પણ આ દિવસે એકદમ બધા ખુશ રહે છે
ધનતેરસના દિવસે જે છે એનું રીતે એક મહત્ત્વ છે ધનતેરસનું શું મહત્ત્વ છે હમ ધનતેરસ ના દિવસે બધા ચોપડી પૂજન ચોપડા પૂજન બધા વેપારીઓ કરે અને ધનતેરસ ના દિવસે લોકો બધા સોનું ચાંદીની ખરીદી પણ કરે છે એમ કહેવાય કે એ સમૃદ્ધિનું સમૃદ્ધિ ન સિમ્બોલ છે, એટલે ધનતેરસ ના દિવસે બધા લોકો સોનું ચાંદી કરીને પછી વેપારી લોકો જે છે એ પોતાના જે હિસાબ કિતાબના ચોપડા હોય એની પૂજા કરે પંડિતને બોલાવે પછી પૂજા કરે ચોપડાનું, ચોપડા પૂજન કે ગુજરાતમાં પછી બીજા દિવસે પછી ના દિવસે કાળી ચૌદસ આવે ધનતેરસ ના બીજા દિવસે કાળી ચૌદસ ના દિવસે પણ લોકો વડા બનાવી અને પેલા ચાર રસ્તામાં મૂકીને આવે અને પછી એનું પણ કંઈક તો મહત્ત્વ છે, તમને ખબર હોય તો કયો
હા એટલે એ એમ કે આપણા ઘરની જે અશુદ્ધતા છે એ દૂર થઈ જાય અને આખા વર્ષ દરમિયાન જે કાંઈ આપણાથી કાંઈ ભૂલ થઈ હોય કે ઘરમાં કાંઈ નેગેટિવિટી આવી હોય એ બધી એ છે ચૌદશના દિવસે વડાક કરે એટલે એ આપણા ગુજરાતી વર્ષનો, છેલ્લો દિવસ છે દિવાળી આપણા ગુજરાતી વર્ષનો છેલ્લો દિવસ છે, ચૌદશ છે એ છેલ્લેથી બીજો દિવસ છે અને અંધારીય પક્ષ છે, એટલે ઘરની જે કંઈ નેગેટિવિટી હોય એ બધી દૂર થાય એના માટે એ લોકો એવું કરે છે, અને ત્યાં જઈને એ કે, ભગવાનને પ્રાર્થના કરે છે કે જેમ અમે તમને ભોગ ધરાવીએ છીએ, એમ અમારા ઘરમાંથી જે કાંઈ નેગેવિટી નેગેટિવિટી હોય એ બધી, દૂર થાય અને અમારા ઘરમાં સુખ શાંતિ બની રહે, એવું એનું એક મહત્ત્વ છે.
કાળુ ચતસ ના બીજા દિવસે દિવાળી હોય છે. તો દિવાળી માં સવારે વહેલાં લોકો ઉઠી પૂજા પાઠ કરે, અને પછી દિવાળીમાં બધા જે દિવાળીના દસ દિવસ પહેલાંથી જણા ઘણા લોકો બધા, અલગ અલગ જાતનું બધું ઘરમાં ખાવા પીવાનું બનાવવા માંગ્યા હોય છે. તો એ શું શું બનાવતા હોય છે?
એ બધું લેડીઝ બધા ભેગા મળી અને બધું બહુ સરસ ફરસાણ બનાવે, મીઠાઈઓ બનાવે છે, પહેલા તો બધું ઘરે જ બનાવતા હતા અત્યારે બધું બહાર થી લાવવાનું થઈ ગયું છે કે મીઠાઈ ફરસાણ ને બધું લઈ આવે, પહેલા તો બધી લેડીઝ ફાપ ફાફડાનું દળાવવા જાય અલગથી, બધા દાળને બધું ઘરે લઈ આવે પછી એને ચક્કીમાં જઈને પીસા આવે, અને ઘરે આવીને પછી એમાં મસાલો કરીને લોટ બાંધીને સરસ, ફાફડા છે, ગાંઠિયા છે મહેંદાની ફરસી પૂરી છે. તીખી પુરી છે, પછી મઠીયા છે, આવી રીતે પછી સ્વીટમાં એ લોકો ઘૂઘરા બનાવે, પછી રસગુલ્લા બના રસમલાઈ બનાવે છે, બહુ સરસ બધી આઈટમ મોનથાળ બનાવે છે, બધું બરફ ટી બનાવે ટોપરા પાક આ બધું દિવાળી આ રેગ્યુલર બનાવતા પણ દિવાળીમાં તો એનું અલગ જ મહત્ત્વ છે, અને એની મીઠાશ તો કંઈ અલગ જ છે એની બધી, એટલે દિવાળીમાં શું છે આ બધું ફરસાણ અને નમકીનને બધું બનાવે છે પછી મહેમાન આવે આપણા ઘરે બધા નવા વર્ષના. દિવાળીના બીજા દિવસે આ ગુજરાતીઓનું નવું વર્ષ છે, તો ત્યારે તમને તમારા સ્નેહીજન મળવા આવે નવા વર્ષની મુબારક સાલ મુબારક કહેવા આવે, તો ત્યારે આપણે એને મીઠું મોઢું કરાવીએ છીએ તો ત્યારે જે આપણે આ ફરતાણ અને, સ્વીટ જે ઘરે બનાવ્યા હોય મીઠાઈને એ બધું, એ આપણે એને પરોસીએ છીએ, તો એ એક મોઠું મોઢું મીઠું કરાવવાની એક સરસ પરંપરાઓ છે, કે આ આખા વર્ષમાં આપણે આપણા સ્નેહીના ઘરે ગમે ત્યારે જતા હોય ન હોય, પણ દિવાળીમાં તો આપણે અચૂક એને મળવા જઈએ જ તે, અને એકબીજાને મો મોઢું મીઠું કરાવી અને નવા વર્ષની મુબારક આપણે એ લોકોને આપ કે તમે, આવતું વરષ તમારે માટે સુખ સંપત્તિ સમૃદ્ધિથી, સુખ શાંતિથી સરસ જાય એવી આપણે, આ અપેક્ષાઓ કરીએ.
બરાબર છે, તો જાઝઝાં ભાગે તો એમાં જે લેડીઝ જે બનાવતા હોય છે ખાવા પીવાનું એમાં, લગભગ તળેલી વસ્તુઓ વધારે હોય છે, તો એ તળેલી વસ્તુ વસ્તુઓ એટલા માટે હોય છે કે જ્યારે દિવાળી આવે એટલે એની પછી ઠંડીની શરૂઆત થતી હોય છે આપણે ભારતમાં, એટલે ઠંડીમાં આપણા જે શરીરને લુબ્રિકેટ એટલે કે ઘર્ષણ રહિત હાડ રાખવા માટે, એને તેલવાળી વસ્તુ ખાવામાં આવે છે, તો તેલવાળી વસ્તુ ખાવાથી શરીર અકળાય ન જાય એટલા માટે જાઝઝા પાાગની બધી વસ્તુ જે છે એ તેલવાળીને એવી હોય છે, પછી બીજી મી મીઠાઈવાળી વસ્તુ હોય છે. તો મીઠાઈવાળી વસ્તુ જે છે ઈ આપણે શિયાળામાં મીઠાઈ છે આપણને ઊર્જા આપે છે અને શરીરમાં ગરમી અને જાળવી રાખે તાપમાન એથી આપ પણે ઠંડીમાં આપણા શરીર જે છે એને ઊર્જા મળી રહે એટલે મીઠાઈ અને તળેલી વસ્તુ આ બે વસ્તુ વધારે બનાવતા હોય. પછી બેસતા વરષના દિવસે લોકો સવારે વહેલા ઉઠી અને નવા કપડા પહેરી અને જે કોઈ પોતાના વડીલો હોય એને એના ઘરે મળવા જાય અને આશીર્વાદ લે વરસમાં એકવાર તો જરૂર જાય જ તે ભલે આખા વરસમાં ગમે તે એટલા કાર્યરત હોય પણ આ દિવસે એ બહાને બધા પોતાના વડીલોને મળી આ ને આશીર્વાદ લે અને પછી એ રીતે જે ઉત્સાહ જે આનંદ જે છે એનો અનુભવ કરે કેમકે મનોરંજન માટે તો ઘણા સાધનો છે પણ ઉત્સાહ એક એવી વસ્તુ છે કે ઉત-ઉત્સવ અને ઉત્સાહ તો ઉત્સવ થી ઉત્સાહ આવે અને ઉત્સવ જે છે એમાં જે માણસ પોતે એમાં પાર્ટિસિપેટ એમાં ભાગ લે છે એટલે એનો આનંદ એને વધારે હોય છે. ટલે અને ઉત્સવ મના ઠીક છે ચાલો
હા સરસ સરસ દિવાળીની દિવાળી વિશે વાત કરીને તમારી સાથે ઘણી આહ મજા આવી ઘણો આનંદ થયો કે આપણે આપણે આ દિવાળીનું મહત્ત્વ શું છે એના વિશે થોડી વાત કરી તો સારું લાગ્યું તમારી સાથે વાત કરીને, આવજો.
આવજો. કાપો.